હલો. મારી અવાજ આવી રહી છે?
મારો અવાજ આવે.
એવું એમ. તો આપણે ફરવા જવા વિશે વાતચીત કરવી હતી.
હા એટલે કોઈ પ્લાન બનાવો છે એમ.
પ્લાન બનાવો છો હાલ તમે શું કરી રહ્યા છો?
હાલ તો બસ ફ્રીજ છું. થોડુંક કામ હતું પણ તમારી વાત ચાલુ રાખી કઈ વાંધો નથી ન કર મારે થોડોક બિઝનેસની વા મીટિંગ હતી પણ હવે ચાલુ રાખીએ બોલો.
એટલે આપણે ફરવા જવાનું પ્લાનિ કરવું તું. તેટલે મે તેટલા માટે કોલ કર્યો.
હા, બરાબર કઈ બાજ. જુ વિચાર છે જવાનો? કોઈ વિદેશ જવું છે? દુબઈ, અમેરિકા કે પછી ગુજરાતમાં જ?
હા, ગુજરાતના સ્થળોમાં જ જવું છે. ઈચ્છા એવી છે કે કચ્છ સાઈડ જવું છે.
હા, ત આપના કચ્છી સાઈડ
હા હા કચ્છમાં તમે ક્યારે ફરવા ગયેલા?
હા ના.
હા યા ના?
ના.
એવું એમ?
હા.
હુ કચ્છમાં ગયેલો છું એટલે ફરી વાર જાવાની ઈચ્છા થઈ ગઈ છે.
બીજી વખત?
હા, બીજી વખત.
હા હા આપડે વચમાં પણ એક વાત કરી તી આપડા કચ્છ વિશે એ જ ને?
ના, મને કઈ યાદ નથી.
હવડે એક વખત ફરવાનો પ્લાન બનાયો તો ન ત્યારે તમેન-તમે કેતા તા એ હું એક વખત જયેલો છું કચ્છમાં. પણ થોડા દિવસો પહેલા જ આપણે વાત કરી તી.
હા હા યાદ આવ્યું.
હા, એ જે તેજ જવાનું છે?
હા હા. ત્યાં તમને ખબર? હા, ત્યાં તો ફરવાનું ખુબ મજા આવે એવું છે. ત્યાંનું એક મ-કચ્છ છનું રણ જોવાલાયક છે, સફેદ કચ્છનું રણ. તમે ત્યાં જાઓને તો તમને એવું લાગે કે તમે જાણે મી-મીઠામાં ના ઓય? એકલું ત્યાં મીઠું છ ત્યાં એકલું મીઠું જ છે. કોરે મ તમારી નજર ના પોકે ત્યાં સુધી રણ આવેલું છે.
એવું એમ? એટલું મોટું છે એમ?
હા હા અને ત્યાંનું એક ખુબ જ સુંદર રસ્તો કેહેવાયને તો રોું એમન
રોડડુ એવન એ ર રસ્તા તો છે ઓ
હા એક એવો રોડ છે જે ખુબ લાંબો બ અને સીધો છે. અને તેની આજુબાજુ પાણી ભરેલું છે. એ ખૂબ હા પાણી પાણી તે તમે જોઓ ને તો ખુબ જ સુંદર લાગે.
એવું એમ એટલે એકદમ પાણી અને રોડ બને છે બીજું કઈ એરિયા માં એરિયામાં બીજું કઈ છે જ
ના ના તમે જે તે રસ્તા પર ચાલો ને તો તમને એક અલગ જ દુનિયાનોો અનુભવ થાય
હા હમણાં જ ગયો હતો ગાજી આપે ત્રણ ચાર વખત આવી વાત કરી દીધી પણ પાછ તમને જણાવ દઉં સુંદાજી ગયા તા આપણેે તમે લગભગ આવ્યા તા કે નતા આવ્યા
સુંંધાજી તમારી સાથે આવ્યો તો
હા મને યાદ નથી એટલે
એવું એમ એકલા તમે ક્યાંય ફરવા ગયેલા
હા એકલા તો જઉં છું ગામમાં એકલો તો ફરવા જઉં છું ગામમાં ના એકલો તો મને કોઈ જવાજ નથી દેતો અને કઈ
એવું એમ હું તો ઘણી જગ્યાએ ફરેલો.
ક બાજું
જો હું તો કાચ મા ગયેલોું સુંંધર દ
એટલે તમે એકલા જ જતા કે પછી છે
ના ના એવું ના હતું પણ આ આ સુંંધા જે તમારી સાથે આવે બીજ હું પિકનિક માં પણ ગયો હતો
અચ્છા બરાબર કઈક અવાજ આવતો હતો
હા હા અહં કંઈક બે મિત્રો વાત કરી રહ્યા છે તેનો અવાજ આવે છે
બરાબર હા આપડ જવું છે મને યાદ ર નામ ભૂલી ગયો અરે હમણાં જો એક્લામ બનાવાનો પાલનપુર બાજુ છે ર ન અભયારણ્ય એવું કઈક છે મને યાદ પ્રોપર યાદ નથી આવતું
પજોવેલ હા હા તે ખો ફરવાલાયક જગ્યા છે ચોમાસામાં
એ જવાય એવું કારણ કે
હા અવાજ આવે છે અવાજ આવે છે
તો વૈ શ તો
એટલે તમે હાલ
એટલે એકલા એટલે એકલો સોલો ટુર એવી રીતે કહો છો. હ સોર ટૂર માત્ર લગભગ તમે પણ નહી ગયા હોય. કારણ કે આપણને કોઈ જવાબ નથી દેતું.
વાત તો સાચી ત કે પહાડ હા હું પણ ક્યાંય ગયેલો નથી આા તો તમને પૂછ્યું તમે ક્યાં ગયા હો
હા મને તો યાદ નથી કારણ કે એટલો બધો હું ભરેલો છું
એટલે પહાડોમાં તમને ફરવાની મજા બ આવે
હા એક એ તો એકદમ મસ્ત વ્યૂ ત્યાંથી જે નીચેલ વ્યૂ આવે ને એટલે એકદમ મસ્ત ઉપર ઉભા રને તમે ઉપર ઉભા રને તમે નીચે જવ ને તો કેવું મસ્ત હોય છે તો
એવું એપ
ઝારખંડ
હ સારું સારું
બીજે તો ક્યાંય નથી હતી ગયો તમારે ખેતર માં જવું ફરવા એક શેરગર વાળું પણ છે ત્યાં પણ હું જયેલો ફરવા એકદમ રણ જેવો વિસ્તાર છે તે બાજુ હ તમે પીલું કાધેલા પીલું પીલું
અચ્છા એ હા. હાા.
હા હા ઘણી મજા આવે તમે ખાધલું.
હા હા.
બરાબર.
હું જયારે કચ્છમાં ફરવા ગયો હતો ને. ત્યારે હું મિત્રો. આ સ્કૂલની પિકનિકમાં ગયો હતો.
હા તો તો મજા એ છે.
મજા જવર આવી હતી અમે લક્ઝરી માં ગયા ત બે લક્ઝરીઓથી.
હા હા.
સ્કૂલ છોકરાઓ ને ને. છોકરીઓ અને બંનેની અલગ અલગ હતી. એટલે એકસો વીસ એકસો વીસ છોકરા હતા એમાં અમે પેલા તો કચ્છના રણમાં ફરવા ગયા. પછી ત્યાંથી આજ. માતાજી ના મંદિરે ગયા હતા.
ઠીક એ બાજુ અ.
તે પણ કચ્છમાં ભરૂચમાં જ આવેલું છે.
ભરૂચ જેઠાલાલ નું ઘર.
હા જેઠાલાલ સિરિયલ માં આવે. તે સિરિયલ માં તે બાજુ છે બાકી તેમનું ઘર અલગ જગ્યા આવેલું છે હા પછી ત્યાં ધોળાવીરા, પર આવેલું છે ખબર છે તમને. તે કચ્છમાં જ આવેલું છે ત્યાં કહેવામાં આવે છે કે ખાલી ઘરો જ છે પણ ત્યાં ખુબ જૂનો ઇતિહાસ છે. જૂનો ઇતિહાસ આવેલો છે. એ તો હું મને થોડો યાદ નથી. ખુબ મોટો ઇતિહાસ છે પણ ખુબ જોવાલાયક સ્થળો છે ત્યાં પછી હા હા અને કછ. કચ્છના મ્યુઝિયમો પણ આવેલા છે જે કચ્છમાં. એક જાનુઆરી બે હજાર એક માજી જે ભૂકં્પ આવે તેની પણ મ્યુઝિયમ મીઝ જેમ આવેલો એમાં વાત કરવામાં આવી છે કઈ રીતે ભૂકંપો આવ્યા હતા તે બધ
હમ હમ
હા તો તમે તમારી વાતચીત કરો કે તમે ફરવા ગયા હોય તો
હા બસ હમણાં કીધું ને એક સંંધાજી ગયો હતો આ જે ઉનાળુ વેકેશન છે એમાં તો ત્યાં જ ગયા હા અંબાજી પણ ગયો હતો પણ ત્યાં માતાજી ના દર્શન કરીને વર્તા થયા હતા કારણણે એ લેટ થઇ ગયું હતું જે બસ અમને મો ના મળ
એટલે તમે ક્યાંથી કઈ જગ્યા થી ગયા ત અંબાજી
અમે વહેલી થી જ ગયા હતા ડાયરેક્ટ બસ જતી હતી એક્સપ્રેસ
તો તો તો તમે એમ તો કેલા લેટ નીકલ્યા હતા કરથી
મેં ઘરે જ લગભગ ગણો ને હું નવ વાગે અમે ભેરડી થી બસ માં જ બેઠા હતા
નવવાે
ત મે અ
તો તો તો તમે ખુબ લેટ તો તમે તો ગબર ઉપર ન ચડી કર્યા હો ને
ના તે બાજુ ગયા જ ન ખાલી માતાજી ના દર્શન કર્યા અને પછી ત્યાંથી વધ
તો ત્યાં તમે ઓલા ગુંભાર નું એક ફરવાલાક જગ્યા આવેલી ત્યાં ગયા ત.
કમભરની ના એવું તો અમને કઈ ખબર જ નથી.
ત્યાં પણ એક સરસ મહેલ છે જોવાલાયક. મહેલ છે મહેલ. બલા.
એવું.
તમે ગયેલ ત્યાં.
હા હું એક દસ ફેમિલી સાથે ટૂર ગયો હતો
ત્યારે તોમું અંબાજી સાઈડ ઘણું બધું ફર્યા હતા અંબાજી ગયા ત ત્યાંથી તે મહેલે ગયા પછી છેલ્લે છેલ્લે વરસાદ વરસાદ પણ આવતો હતો અને દાંતિયાળ ડેમ પણ જોવા ગયા હતા
દાંતીવાડા.
મજા આવી ગઈ હતી તે દિવસે તો. રાતે નવ વાગે ઘરે આવ્યા
તમે તો પણ બસ માં ગયા તા ને.
હા બસ માં.
ગાડી લાંગયાર ત ને
તમારી પાસે ગાડી છે એમ.
કરીને ગયા ત એટલે એટલે બધી જગ્યાએ ફરી કર્યા બાકી ખી તો લેટ થઈ ગયું તું.
બરાબર તો ગાડીમાં તો કેટલું ભાડું થયું હતું.
અરે ગાડીમાં તો ખૂબ ભાડું થયું લગભગ હે ને પર પર્સન પાંચસો રૂપિયા લીધા હતા
પાંચસો રૂપિયા
અમે કઈ આઠ જણા હતા આઠ જણા
તો તો પલવી નહી હોય
ના એમ ફરવાની મજા આવી એટલે મજા આવી ગઈ જો હા તો આપણે કઈ કચ્ સાઈડ જવું છે ફર
કચ્છ બાજુ
તમે એની આવવાની ઈચ્છા હોય તો મને કોન્ટેક કરજો
આવી કાળ જ ગરમી માં તો ઈચ્છા નહીિ જો કદાચ
હા તો હવે તો એવું હોય તો આપણે તમે જે મિની કેદાની વાત કરી તો આપણે ત્યાં ફરવા દઈએ એક દિવસ માટે
કરીએ આયોજન પણ ત્યાં કંડિશન કઈક હોય છે છ મહિના તો ચાલુ હોયને છ મહિના બંધ હોય એવું કંઈક હોય છે. તેથી આપણે ટાઈમ જોઈને બધી ઈન્ફોર્મેશન લઈ અત્યારે લગભગ હા હવે ચોમાસ. એટલે હવે ચાલુ થશે સમજ.
જવાનો પ્લાન કરીએ જો તમે નવરા હોય તો.
હા હું તો ફ્ર્રીજ છું. એ ફરવા માટે આમ તો નથી.
એટલે આપણે નાઈટ રો. પકઈશું ત્યાં.
બરાબર.
ત્યા નાઈટમાં આપણે જંગલોમાં ફરીશું. પહાડો ત્યાં ત્યાં પહાડો આવેલા છે ને.
. પથ્થર આવેલા છે.
. તો ગિરનારને ત્યાં બે. બંને અલગ અલગ જગ્યાઓ છે ને.
ગિરના તો જ જય પડ્યો હ આમને ખબર જ નહી.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
મત. આ જેે છે ને. હા ના શું કેવાય. મને યાદ. નામ મને આવડત ના ના એને. કઈક બીજું કહે છે હા મેની કેદારનાથ નું મંદિર છે સમજે.
ત્યાં મંદિર પણ આવેલું છે.
હા મિની કેદારનાથ નું મંદિર એટલે તો તે ને. પબ્લિક ત્યાં જાય છે. કરવા લાયક એ છે.
અચ્છા સારું સારું તો જ્યારે આપણે.